હલો
હલો
આવે છે અવાજ
હા આવે છે
ઓકે કેમ છો મજામાં
બસ મજામાં આવે
એટલે આપડે એક આધ્યાત્મિક જ્ઞાન વિશે વાત કરતા હતા તો એ વિશે આજે મને પાછું યાદ આવી ગયું હતું તો થયું કે થોડી વાત તમારી હારે અત્યારે પાછી કરુ
હા હા છે સારું છે કરીએ ચલો
હા તો આધ્યાત્મિકજ્ઞાન એટલે શું તો કે આધ્યાત્મિક જ્ઞાન એટલે શું છે કે પોતાના ઓળખવું સારા વિચારો રાખવા અને સત્ય ના માર્ગ પર ચાલવું અને પોતાને ઓળખવાનો એક ચાન્સ છે મોટો અનેને મનની શાંતિ અને સુખ જે આધ્યાત્મિક જ્ઞાન છે શું કેવું તમારું
સાચી વાત છે સરસ
હા તો મારું તો કેવું એવું જ હા તો મારું તો કેવું એવું છે કે આધ્યાત્મિક જ્ઞાન ખાલી વૃદ્ધ લોકો માટે જ નથી હોતું
હા સાચી વાત છે હા સાચી વાત છે બધા માટે હોયએ છે ત્યારથી બાળકો સમજણા થતા હોય છે સમજ એને બાળક ને છે સમજ આવે છે એ એ બાળક ત્રણ ચાર વર્ષ નો હોય કે પાંચ વર્ષ નો હોય એ બાળક થી લઈને સાહીઠ અત્યારે તયાસી નેવું વર્ષના વૃદ્ધ હોય સો વર્ષના હોય એના માટે પણ આધ્યાત્મિક જ્ઞાન ખુબ જરૂરી છે અને સારું છે
સાચી વાત છે અ વિધ્યાથી માટે પણ એકાગ્રતા અને શિસ્ત અને આત્મવિશ્વાસ વધારવામાં પણ આધ્યાત્મિક જ્ઞાન બહુ મદદરૂપ બને છે
સાચી વાત છે
પણ વાત એ છે કે આધ્યાત્મિક જ્ઞાન કેવી રીતે મેળવી શકાય ખબર છે
તો આધ્યાત્મિક જ્ઞાન કેવી રીતે મેળવી શકાય આપડે ઘણી વખત આપડે ખબર છે કથામાં પેલામાં જતા હોઈએ છે ત્યાં ખુબ સરસ પંડિતજી પેલી વાત તો બધી કરતા હોઈએ છ છેએ
સાચી વાત છે.
હમ મને તો પેલી કથા સાંભળે બુ ગમે એમાં બધું બહુ સરસ કતા હોય છે જ્ઞાન વિશે ન
હ કઈ કથા
પેલી આધ્યાત્મિક જ્ઞાન પેલી વાળી કથાઓ આ બધી નથી શંકર ભગવાન ની એની બધી કથાઓ પડતા કેટલી ગામડામાં હા ગામડામાં તો અમારે અહીંયા ત્યાં ગામડે તો બહુ હોય છે
હા એ તો છે કે રોજ પ્રાર્થના કરવાથી ધ્યાન મેડ મેડિટેશન કરવાથી અને હું તો કઉ છું કે સારા પુસ્તકો વાંચવાથી કે સત્સંગ માં જવાથી અને અ સારા લોકોને સંગ રાખવાથી પણ આધ્યાત્મિક જ્ઞાન મળે છે જેમકે એવા લોકો સાથે હોય તો સો ટકા આધ્યાત્મિક જ્ઞાન મળવાનું જ છે.
હા મળવાનું છે સાચી વાત છે.
પણ એના જીવન માં શું ફાયદા થાય છે.
હમ આપડ જીવનમાં ઘણા ફાયદા થાય છે આપડ સારું જ્ઞાન મેળવવાથી આપ શરીર આપણ મનને એક શાંત થાય છે આપડ મન અને આપણા મગજમાં એક સારી એવી જ્ઞાન આપને મળે છે. કે આપડે બીજે જોોડે કોઈ ગુસ્સો ઓછો થાય કોઈ જોડે વાત કરવાની શિસ્તા આપણને મળે છે કે કઈ રીતે વાત કરવી કયા માણસ છે. કેવી રીતે બોલવું એ બધું સારું એવું જ્ઞાન મળે છે એમાંથી
સાચી વાત છે તમારી કે જે સારા નિર્ણયો લેવામાં પણ આપણને સરળતા રહે છે અને દરેક પ્રત્યે આપને પ્રેમ દયા અને આદર ની ભાવના આપણામાં એક એક નવો વિકાસ થાય છે આધ્યાત્મિકતાથી પણ મારે એવું થાય છે કે આજના વ્યસ્ત જીવનમાં આધ્યાત્મિક જ્ઞાન ની જરૂર છે.
જરૂર તો છે જ પણ અત્યારે કોઈને ટાઈમ નથી
સાચી વાત છે. આજના સમયમાં લોકો બહુ જ ચિંતા અને તણાવ માર્યા છે આધ્યાત્મિક જ્ઞાન તેમને
સે નન
સાચી વાત છે તમારી આધ્યાત્મિક જ્ઞાન માનસિક શાંતિ અને આપણને હકારાત્મક વિચારસરણી આપે આપે છે તો આ સમયમાં તો આ અત્યારના યુગના લોકોને તો બહુ જ જરૂર છે.
સાચી વાત છે. કેવું છે કે પેલાના સમયમાં તો અ ગામડામાં તો એવું બધું વધારે હતું કે આજુબાજુમાં ક્યાં બેઠા હોય તો પેલો સત્સંગ હોય હજી અમુક અમુક ગામડામાં બહુ છે. કોઈ વાર હોય કે સોમવાર હોય કે માનો મંગળવાર અમુક અમુક ઈ લોકો ના વાર બાંધેલા હોય કે એ વારે સત્સંગ એ લોકો રાખે દર અઠવાડિયે તો એમાં સારું એવું જ્ઞાન મળે છે બધાને
સાચી વાત છે.
હા
એક તો એ પણ એક તો એ પણ છે કે આધ્યાત્મિક જ્ઞાન વ્યક્તિને સારા નરશ ન ભેદ સમજાવવામાં પણ મદદ કરે છે અને કેવું કે જીવનમાં યોગ્ય નિર્ણય લેવાની શક્તિ પણ આપે છે શું કેવું તમારું
હા એ વાત તો સાચી છે એકદમ
પણ આજના ઝડપી વ્યસ જીવનમાં લોકો ભૌતિક સુવિધાઓ પાછળ બહુ દોડે છે એને સાથે આનંદ અને સંતોષ અંદર થી મળવા માટે એને કોઈ એક હ તક જ નથી મળતી
હા એ પણ વાત છે કે અત્યારનો યુગ જ એવો છે સમય એવો છે કે અત્યારે કોઈને ટાઈમ જ નથી હોતો
હા એ તો છે આધ્યાત્મિક જ્ઞાન
પહેલ દોડવાની જિંદગી છે
હા એ તો છે આધ્યાત્મિક જ્ઞાન આપણને શીખવે છે કે સુખ માત્ર પૈસા સંપત્તિ કે વૈભવ માં જ નથી
હા
પણ તું સારા વિચાર છે સારા કર્મો છે અને સંતોષમાં પણય
સાચી વાત છે.
હા જયારે વ્યક્તિ પોતાના મનને શાંત રાખે ત્યારે એ કેવું છે કે દરેક મુશ્કેલી નો સામનો ધીરજને આત્મવિશ્વાસ થી કરી શકે છે. એનું એનું મન જ શાંત ન તો એ કશું નહ કરી શકે એ કોઈ પરિસ્થિતિ નો સામનો નહીં કરી શકે પોતાનો આત્મવિશ્વાસ જ એકદમ નીચું હશે
હા અને પોતાનો આત્મવિશ્વાસ જ પોતાની પાસે નથી તો એ કઈ આગળ કરી જ નથી શકવાનું
સાચી વાત છે તમારી પણ એના માટે માટે મન શાંત હોવું જરૂરી છે ને મન શાંત ક્યારે થશે જ તમારા આપણામાં આધ્યાત્મિક જ્ઞાન હશે ત્યારે
હા સાચી વાત છે એટલે આધ્યાત્મિક જ્ઞાન લેવું ખુબ જરૂરી છે
સાચી વાત છે એટલે કેવું છે કે આ જ્ઞાન મેળવવા માટે સારા પુસ્તક નું વાંચન જરૂરી છે કોઈ મહાન સંતો ના વિચારને આપે આચરણ કરવું જરૂરી છે પછી પ્રાર્થના છે ધ્યાન છે યોગ છે અત્યારે તો મેડિટેશન ને યોગ ને બધા ક્લાસ કેવા થઈ ગયા છે સુર
અત્યારે ક્લાસ પણ ચાલે છે આ માટેના
હા એજ ને એટલે આ એક ટાઈપ નું સત્સંગ કેવાય છે તો આ આ સત્સંગ બહુ જ ઉપયોગી છે
સાચી વાત છે અને અત્યારે તો કેવું છે આપડ પાસે ટાઈમ ના હોઈએ તો આપડે ફોનમાં પણ અ યુટ્યુબ પર એ બધું સર્ચ કરીએ છે કે સારા સારા ભજન હોય કોઈ એ આપડ એવું સાંભળતા હોઈએ એમાંથી પણ આપને સારું એવું જ્ઞાન મળે છે
સાચી વાત છે ઘરે બેઠા જ બધું થઈ જઈશ
હા સચીવંત
એટલે આપણે આ બધી પ્રવૃતિઓ મનને એકાગ્ર બનાવે અને આપને આમ નકારાત્મક વિચાર થી દૂર રાખે
હા સાચી વાત છે તમારા મગજમાં જેટલા સારા વિચાર આવશે ને એટલ તમારે સારું એવું કાર્ય કરો કોઈ કામ કરતા હોય એમાં પણ તમને એ સારીું એવી સફળતા મળશે કે તમારા વિચારો સારા છે એમ
તમે જોજો આધ્યાત્મિક વ્યક્તિ હંમેશા સત્યના માર્ગ ઉપ જ ચાલતી હશે એ બીજાનું ભલું વિચારશે અને બધા પ્રત્યે એ પ્રેમ અને આદરને ભાવ જ રાખશે
સાચી વાત છે એનું મગજ પણ એકદમ મન એનું પણ એકદમ શાંત જ હશે એ આપડે હારે છે ને શાંતિ થી જ વાત કરશે નઈ કોઈ બાજા બાજી કે એવું કઈને કોઈ ગુસ્સો નઈ કરે ક્યારેક એનું મન એકદમ શાંત જ હશે આપણી સાથે શાંતિથી જ વાત કરશું
સાચી વાત છે અને એ શાંતિ થી વાત સાંભળી ને સામે વાળાના મનમાં પણ શાંત
સા હા એ સામે વળ નમ પણ એકદમ શાંત થઈ જાય કે પેલાની શાંતિથી વાત હોય એટલી મસ્ત સાંભળી હોય ને
હા એ તો છે જ અને આધ્યાત્મિક જ્ઞાન એક ખાલી માત્ર વ્યક્તિ વ્યક્તિગત એમ કે વિકાસ માટે નહી પણ એમ કે પોતાના પરિવાર છે સમાજ છે બધા માટે જરૂરી છે
સાચી વાત છે વા
કે વ્યક્તિ સત્ય અહિંસા દયા ક્ષમા સહનશીલતા આવા ગુણોને અપનાવે તો સમાજ માં શાંતિ એકતા અને ભાઈચારો એમ કે જળવાઈ રહ્યા છે
સાચી વાત છે એકદમ સાચી વાત છે અત્યારે કોઈનામાં શાંતિ એકતા કઈ છે, જ નહી
સાચી વાત છે એજ જરૂરી છે. પણ એ અત્યારે કોઈ પાસે આ વસ્તુ તું છે જ નહીિ એટલે આના માટે આધ્યાત્મિક જ્ઞાન
નામાંજ એકદમ મશગૂલ છે, કોઈ માણસ જ માનો કે મારે પણ તમારી માટે ટાઈમ નથી એવું છે, સમય ત્યારે
સાચી વાત છે, એટલે કે આપ આપણને છે ને આ આધ્યાત્મિક જ્ઞાન એવું શીખવે છે કે દરેક ના જીનમાં ઈશ્વર નો અંશ છે.
હમ, સાચી નચી
એટલે દરેક ના જીવન માં ઈશ્વર ન અંશ છે, એટલે આપડે બધા ની સાથે પ્રેમ અને આપણે સમાનતા નો વ્યવહાર કરવો જોઈએ
સાચી વાત છે.
કહેતા નથી કે આત્મા એ જ પરમાત્મા
હા પેલા કેટલી પ્રાર્થના પણ એવી આવે છે.
હા તમે ગમે એટલા ભાવ ભગવાનને ભજશો ભાવ ભક્તિ કરશો મંદિરે જશો ગમે કરશો પણ ભગવાન બીજે કશે નથી બધા પોતાના પોતપોતાની આ આત્મામાં જ ભગવાન છે આત્મા એ જ પરમેશ્વર છે તો તમે બીજાનું સારુ છો અહિંસા ના કરો ક્ષમા કરો આવી બધી ભાવના રાખશો તો તને ભગવાન ઓટોમેટિક તમારું સારું કરવાન જ છે.
હા સાચી વાત છે. હલ સરસ વાત કરી તમે મજા આવી કે
હ હમ એટલે જીવનનો સાચો પ્રકાશ આજ છે કે વ્યક્તિને આપડે સફળ જ નહીિ પણ તું સારો સંસ્ સારી અને જવાબદાર માણસ બનાવે જેથી દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં આધ્યાત્મિક જ્ઞાન નું મહત્વ સમજવ જોઈએ અનેને જરૂરી
જરૂરી છે, હા
હા એટલે આ સારા વિચારોને સારા કર્મો દ્વારા આપણને જીવનને કેવું છે, કે એમાં અર્થપૂર્ણ બનાવવાનો પ્રયત્નો કરે
હા સાચી વાત છે.
હમ સારું ત્યારે મસ્ત મજા આવી ગઈ ને આ આધ્યાત્મિક જ્ઞાન વિશે વાત કરીને
હા, બહુ મજા આવી ઘણું એવું જાણવા મળે આપને આપડે બે પાંચ જણા વિશે આપડે એને એવું હોય કે આપડણે બે પાંચ જણા ને આવી રીતે વાત કરવી જ જોઈએ કેમ કે આપડું મગજ તો શાંત હશે, તો આપડે બીજા ન મગજ શાંત કરી શકીએ
સાચી વાત છે, ત્યારે
સારું ચલો મડીએ બીજા
ઓકે ઓકે બાય